હા બોલો!
હા, નમસ્તે કેમ છો?
બસ સારું છે. બોલો?
હા તો, સ્માર્ટફોન વિશે જરાક આપડે વાતચીત કરીએ અત્યારે
હા હા બોલો?
આજના સમયમાં તો, સ્માર્ટફોન લગભગ દરેક વ્યક્તિના જીવનનો, એક મહત્વનો ભાગ બની ગયો છે. અભ્યાસ, કામ, મનોરંજન, બેંકિંગ, ખરીદી અને પરિવાર સાથે સંપર્ક, આ બધું એક જ ફોન થી આપણે કરી શકીએ. બરાબર!
હા બરાબર!
તો તમારા મત મુજબ, આપણે સ્માર્ટફોન આપણા જીવનમાં કેટલો મહત્વનો છે.?
હમ મારું એવું કેવાનું કે, સ્માર્ટ વોચ આપડે એલા સ્માર્ટફોન આપડે જેટલો જરૂર હોય એટલો ઉપયોગ કરવાનો એમ, એમાંથી આપને બધી માહિતી ને એવું મળે છે. એટલા માટે
અચ્છા! બરાબર આપણને માહિતી ઝડપી મળે ઓનલાઈન ભણવું હં ઓનલાઈન ભરવું પરિવાર સાથે હમ
હમ!
સંપર્ક માં રહીએ બરાબર, તો તમને એવું લાગે કે, આપણે સ્માર્ટફોન વધારે વાપરવાથી નુકસાન પણ થાય?
હા નુકસાન તો થાય છે આપડે આંખને નુકસાન થાય છે એ બધું થોડુંક નુકસાન તો થાય છે આપડા માઈન્ડ ઉપર અસર પડે
હમ આંખ ઉપર અસર થાય સમય બગડે
સમય બગડે માઇન્ડચું રહે હા એ બધું
સોશિયલ મીડિયા પર વધારે સમય પસાર કરવાથી પણ ઘણી વાર આપણને તણાવ થાય આપે સોશિયલ મીડિયાનોો વધારે પડતો ઉપયોગ કરીએ એટલે મગજમાં આપણને અસર થાય
હા થાય
બરાબર તો આપડે એના માટે શું કરવું જોઈએ
એટલે મારું એવું કેવાનું કે ફોન નો ઉપયોગ આપડે જેટલો જરૂર હોય એટલો જ કરીએ તો આપણા માટે શરીર માટે ભી સારું છે આપડેમ
હ એકદમ સાચી વાત જો કોઈ વિદ્યાર્થી રોજ સાત આઠ કલાક ફોન વાપરે તો તમે તેને સલાહ આપી શકો કે સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ ભણતી વખતે ફોન દૂર રાખ
દૂર રાખવો જોઈએ હા બરાબર
આપડે કહી શકીએ કે સ્માર્ટફોન આપણા મિત્ર બની શકે પરંતુ યોગ્ય રીતે ઉપયોગ કરીએ ને ને તો સ્માર્ટફોન ઉપયોગી કહેવાય
હા બરાબર છે
તેનો આપડે તો ખ્યાલ રાખવો જોઈએ જરૂરી છે
જરૂર છે હમ
એક દિવસ પણ ફોન વગર રહી શકતા નથી આપડે જરાક ફોન માં કઈ પણ થયું એટલે તરત આપડે આ રિચાર્ પતી ગયો એટલે તરત રિચ્જ કરાવો ફોન વગ ગર નથી રેવાતું આપણા થીઅત્યારે
પેલાના સમયમાં સ્માર્ટફોન કે કઈ જ ફોન કે કઈ જ નોતું તો પણ જિંદગી નીકળતી જતી ને બધાની જીવતા જતા એમ
પરંતુ સ્માર્ટફોનનો સૌથી મોટો ફાયદો પણ છે
હા ફાયદો તો છે કે આપડે કઈ બી બજારમાં પ્રોબ્લેમ આવ્યું હોય કે એવું કઈ ઘટના બની હોય તો આપણે કોલ કરી શકીએ કે ઘરે આવો તમે એ રીતે એમ એના માટે ફાયદાકારક છે એટલું એમ કે માહિતી મળે બાર નું નોલેજ મળે થોડુંક વધારે આપણને એમ એના માટે
સ્કીલ શીખવા મલે
હા એ બધું એના માટે એમ સારું છે પણ એનું સારું છે ઉપયોગ કરી આપે તો એમ
હા પરિવાર સાથે સંપર્કમાં રહેવાવામાં પણ ફોન
હા એ ઉપયોગી છે ત આપણે દૂર રહેતા હોય એના સાથે આપણે વિડીયો કોલ પર વાત કરી શકીએ હા, હા એના એમ માટે ફાયદાકારક છે પણ હા
હા બરાબર
હમ
મારા માટે સ્માર્ટફોન રોજિંદા જીવનનો મહત્વનો ભાગ છે કારણ કે તેના વગર ઘણા કામ અ લાગે આપને કોલ છે મેસેજ, ઓનલાન ભણતર તો ક્યારેક મનોરં જન માટે પણ થાય
હા
પહેલાના સમયની સરખામણીમાં આજ જે જીવન વધુ સરળ બન્યું તેવું લાગે બરાબર કારણ કે કોઈ પણ માહિતી આપણને સેકન્ડોમાં મળી જાય
હા એ વાત સાચી છે
તો શું તમારા મત મુજબ વિદ્યાર્થીઓ માટે સ્માર્ટફોન આશીર્વાદ છે કે પડકાર?
એમ જોઈએ તો આશીર્વાદ રૂપે કેવાય કેમ કે એ લોકોને ભણવામાં બધી બધું નોલેજ બધું મળે એ માટે સારું કહેવાય એમ પણ એનો ખરાબ રી કે ખોટી રીતે આપડે ઉપયોગ કરીએ તો એ પછી અ આપડા માઈન્ડ ઉપર અસર કરએ છીએ આપણે આ ને નુકસાન કરે છે એ બધું ખોટું છે એ
હમ બરાબર મારા મત મુજબ તો બંને છે કારણ કે યોગ્ય ઉપયોગ કરીએ તો આ આશીર્વાદ અને આખો દિવસ સોશિયલ મીડિયા પર રહીએ તો પડકાર બરાબર? ઘણું બધું નવું શીખવા મળે મેં તો ઘણી વસ્તુઓ ઘણી વસ્તુ ના થ્રો દ્વારા મને આજે કોઈ પણ ઓનલાઈન કોર્સ શીખી છું હું
હા એ બરાબર છે
પરિવાર સાથે ઓછો સમય વિતાવે છે બરાબર કારણ કે બધા એ એક જ રૂમમાં હોય પરંતુ પોતાના ફોનમાં વ્યસ્ત રહે બાળકો પણ ફોનનોો ઉપયોગ કરવા લાગ્યા છે
હા વધારે પડતો
એક દિવસ ફોન બંધ થઇ જાય તો કેટલું સારું લાગે
બાળકોને તો મારા ખ્યાલ થી જો સમજે અત્યારના માતા પિતા તો ફન દેવા એત નહી અને ત્યાંથી અઢાર વર્ષથી પંદર વર્ષથી ઉપરની જનરેશન છે એના માટે સારો છે પણ બાળકો માટે તો બહુ ખરાબ છે દસ થી બાર એક થી બાર વર્ષની ઉંમર સુધી તો એમ મારું એવું કેવાનું છે
અચ્છા બધાને પરિવાર સાથે બેસવાનો સમય મળે વાતચીત કરી શકે ઓ બરાબર પેલાના સમયમાં તો લોકો ફોન વગેરે જ રેતા હતા ને તો પણ જીવતા હતા ને હા લોકો એકબીજા બજાને મળતા વાતો કરતા સમય પસાર કરતા પરંતુ અત્યારના જનરેશનમાં તો વધુ સમય ફોન પર જ
ફોન પર પસાર થઈ હતી
નવી ટેકનોલોજીથી આપણને નજીક અને થોડા દૂર બંને થાય
હા બરાબર છે
દૂર રહેતા લોકો સાથે આપડે વિડીયો કોપ પર વાત કરી શકીએ પરંતુ ઘરમાં રહેતા લોકો સાથે લોકો સાથે સરખી રીતે વાત થતી નથી
નથી કેમ કે આપણે ફોનમાં જ રહીએ છીએ એટલે
હમ તો આપડે જે સ્માર્ટફોન છે તે આપણને પ્રેરણા આપે કે સમય બગાડે
એનો સાચી રીતે ઉપયોગ કરીએ તો પ્રેરણા આપે ને ત પછી આપડણે ખોટી રીતે તે ઉપયોગ કરી તો અ ખરાબ જ કેહેવાય ને
હમ બરાબર સદુપકએ તો પ્રેરણા નહી એ તો બગાડે તો બગાડ થાય આપડે સવારે અલારમ થી દિવસ શરૂ થાય છે અને પછી મેસેજ કોલ અભ્યાસ અથવા સોશિયલ મીડિયા થી દિવસ પૂરો થાય આપડો
હા એ એ સારું છે
નો સૌથી વધો ફાયદો તો વિદ્યાર્થી વેપારીઓ અને સા લોકોને થયો છે બબર કારણ કે તેમને પોતાના કામ માટે ઉપયોગ કરી શકીએ આપડે બહાર ગયા હોય તો પૈસા ના હોય તો ફોન ની મદદ થી આપણે પેમેન્ટ કરી શકીએ
હા એ બી એમ સારો છે સ્માર્ટ આપડે કઈ કામ કરવું હોય તો આપ આપણે ઓનલાઈન થ્રુ કરી શકીએ છીએ કોઈ બી
હા
જોક જો એક અઠવાડિયા માટે સોશિયલ મીડિયા બંધ કરવાનું કહેવામાં આવે તો શું કરી શકશો
હ મારે તો કઈ વાંધો નહી આવે પણ જે લોકો બિઝનેસ કરતા હોય વિદ્યાર્થી હોય એ લોકોને થોડુંક નુકસાન થાય એમ હાઉસવાઈફ હોય એને તો કોઈ વધારે પ્રોબ્લેમ ના આવે
હા શરૂઆતમાં જરાક મુશ્કેલ લાગે પણ થઈ જાય પ્રત્ન પ્રયત્ન કરીએ તો થઈ જ જાય સાચું
સાચું સાચું હું તો જો કે બળ જે એટલો બને એટલો ફોન નો ઉપયોગ ઓછો જ કરું છું બહાર જાાવ તો હાથે ફોન ના લઈ જાવ બને ત્યાં સુધી
હમ બરાબર જરૂરી કામ માટે જેટલો ફોન જોઈએ તેટલો વાપર
હા એટલો વાપરવો જોઈએ એમ પણ બિનજરૂરી નહીિ એમ હા એ તો આપડ હાથ ને જ નુકસાન છે પેલું તો
હમ જયારે કોઈ વિષય સમજાતો નથી ત્યારે વિડીિયો અથવા ચેટ દ્વારા પરે જોઈ શકીએ કે હા મને આ વિડીયો સમજાતો નથી હા હમ સ્માર્ટફોન વગર નું જીવન શક્ય તો છે. પરંતુ ઘણું મુશ્કેલ પણ છે અમુક લોકો માટે.
હા અમુક લોકો માટે મુશ્કેલ છે.
પેલાના લોકોને કોઈ પણ માહિતી માટે પૂછવું પડત તો હવે તો ફોનમાં જવાબ મળી જાય સવાલ કરીએ આપડે આમ ચેટ કરીએ એટલે આપને તરત માહિતી મળે સેકન્ડો માં માહિતી મળે. હમ તરત મરી જાય તો તમારા મ મુજબ છેલ્લા દસ વર્ષમાં સ્માર્ટફોન લોકોને જીવનમાં શું સૌથી મોટો બદલાવ લાવ્યો
એતો બદલાવમાં તો પોતપોતાની ઉપર નિર્ભર છે બધું.
હમ બરાબર. તો આપડે સ્માર્ટફોનનો જેટલો ઉપયોગ કરીએ તેના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. ત હું તમને જરાક ફાયદા જણાવું કોઈ પણ માહિતી ઝડપથી મળી જાય આપણને
હા.
પરિવાર મિત્રો સાથે તરત સંપર્ક કરવો હોય
હા તો એ ભી થઈ જાય તરત કરીશું.
ઈમરજન્સી માટે આપણને મદદ થાય કશે બાર ગ્યા હોય ઈમરજન્સી થાય તો આપ તરત કોલ કરીએ એટલે તરત આપણને મદદ મલે હમ. સમય મહેનત બંને બચે.
બચે હા એ વાત સાચી.
તેના ગેરફાયદા પણ છે તમારા મત મુજબ શું ગેરફાયદા એમ
ગેરફાયદામાં તો જો એમાં મોબાઈલ માં તો બધું જ પ્રકારની વસ્તુ આવે અત્યારના જનરેશન જો નહી જોવાનું હોય એ જોવે તો એ ગેરફાયદા છે. પછી એનો ખો તો ટાઈમ વેસ્ટ થાય છે એ ગેરફાયદા છે. મારે
હમ બરાબર તો હું જરાક જણાવું ફોન એલા લાગી શકે. આંખમાં ઓનલાઈન પર છેતરપિંડી થાય. તો હું જરાક નિયમ તમને જણાવું તમારાથી ફોલો થતા હોય તો તમે કરજો.
ઓકે.
જરૂરી હોય ત્યારે ફોન નો ઉપયોગ કરવો.
હા.
કરતી વખતે કામ કરતી વખતે ફોન જરાક દૂર રાખો.
હા.
ભોજન સમયે આપડો ફોન નો ઉપયોગ ટાળવો જોઈએ જરાક.
આ બરાબર છે.
પણ ફોન વગર પસાર કરવો જોઈએ એક બે દિવસ આપણે ફોન વગર પસાર કરીએ તો આપણને જરાક ખબર પડે આપે ફોન વગર આપડે ફોન પર કેટલા નિર્ભર છીએ. અને કેટલા નથી. ઓકે થેન્કયુ.
ઓકે થેન્કયુ.